હલો ઓ છે મારો.
હા તમારા અવાજ આવી રહ્યો છે.
હા ભાઈ શું કરી રહ્યા છો હાલમાં?
હાલમાં તો હડે આ એક મૂવી જેવા જવાનો પ્લાન છે પેલા એક બીજી મુવી જોવા ગયલા હતા આ તમે નામ સાંભળેલું હશે ડેટપુલ તે મારવારની મુવી છે તે મુવી જોવાની અમને બહ જ મજા આવી તે કોમેડી અને એક્શન મુવી હતી. હળે આ બીજે વડે સ્પાઈડરમેન મૂવી પડવાની છે તે મૂવી જવા જવાનો પ્લેન છે તમારો શું પ્લેન છે.
હા અમે પણ એક વખત મુવી જોવા ગયા હતા અને ફેમિલી સાથે ગયા હતા અને જે કોમેડી મુવી ધમાલ કરી હતી તે જોઈ હતી તે ખુબ જ ટ્રેન્ડમાં ચાલતી હતી ત્યારે અને અમને ખુબ જ મજા પણ આવી હતી એના પરથી અમને ઘણું બધું શીખવા પણ મળ્યું હતું તો અમે શું બીજું કોઈ મુવી જોવા ગયા છો ને તને તો એ માટે કઈ શીખવા માટે મળ્યું છે?
હા આ પેલી ડેટપુર મવીમાંથી અમને શીખવાનું મળલ્યું કે આપણે હંમેશા મહેનત કરતી રવી જોઈએ આપણને કોઈ પણ પ્રકારની શરીરમાં બીમારી હોય અથવા કોઈ પણ પ્રકારનું હોય તો પણ આપણે જે કાર્ય કરવાનું હોય તે કાર્ય કરતા રહેવું જોઈએ અને પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ ડબુલ જે અંદર જે મેન કેરેક્ટર છે તેને એક પ્રકારની બીમારી હોય છે કે જે એ કપાઈ જાય ને ત બી તે પાછો જીતો થઈ જાય છે એટલે એ બીમારીનો એ સારો ઉપયોગ હીરો તરીકે તરીકે પોતાનો ફરજ બજાવે છે અને લોકોને બચાવે છે એવી મને શીખવા મળ્યું કે આપણે આપણામાં કોઈ પણ પ્રકારની કમી હોય તો તેનો આપણે પશ્ચ અ પોતાના પર વિશ્વાસ રાખીને પોતાનું કાર્ય પૂરું કરવા જોઈએ અને પોતાના પર વિશ્વાસ રાખવા જોઈએ.
હા તો મારી વાત એકદમ સાચી છે મેં પણ હાલમાં તો અ કોઈ ટોકીસમાં મુવી જોવા ગયા નથી પરંતુ આગળ પણ આગળ એક વખત ગઈયા ત્યારે અમે ધભો જોય તે સિવાય અમે બીજી પણ એક મવી જોયેલી હતી તેમાં શું હતું કે એ મુવીમાં આપને પૂરી કહાની દેખાડવામાં આવી હતી એક નાનો બાળક એટલે ગરીબ દેશ એ ગરીબ ઘરમાં જન્મે છે અને કેવી રીતે પોતાનું આઈસ બને છે ત્યાં સુધી શું તૈયારી કરે છે તે બધી માહિતી બતાવવામાં આવી હતી જે ઘરમાં જન્મે છે તે ખૂબ જ ગરીબ ઘર હોય છે, અને એ ધીરે ધીરે સંઘર્ષ કરે છે અને એ પહેલા તો ન્યૂઝપેપર એકબીજાને ઘરે નાખવા જાય છે, પછી ટિફિન હોય છે તે એકબીજાને ઘર આપવા જાય છે, એમ કરીને ઘણા બધા સંઘર્ષો બાદ એ આઈ ઈ એસ બને છે, અને એને જની જોઈને અમને પણ ખૂબ જ આનંદ થાય છે, અને એ મવી મેં ફેમિલી સાથે જોવા ગયા હતોું એટલે અમારા ઘરના જે હતા. તેમને પણ ખૂબ જ આનંદ થયો અને નાના, નાના છોકરાઓને ઘણું બધું એના પર શીખવા માટે પણ મળ્યું હતું, અને ખુબ જ મજા આવી હતી, અને મુવીની અમુક આમ કે રેતીરિવાજ બી હોય છે, કે મુવી અમુક બધું જ સાચું હતું નથી અને બાળકો શું છે, અમુક એનિમેટેડ મુવી જોઈને ઘણું બધું ગમે તેમમ શીખી લેતા હોય છે, કારણ કે એ લોકો કેમ છે. આપડે ગમેમ સાયકલ પરથી સ્ટન્ટ બતાવે છે. તે એ લોકો પણ પ્રયાસ કરે, તેથી એ લોકોને ઘણી વાર લાગવાનો પણ ભય રહેલો હોય છે. તમે દર વખતે ફેમિલી કોમેડી મુવી જોવા જાવ છો, કે ભ ફ્રેન્ સાથે પણ કોઈ વાર ગયા છો?
મુવી ગયા હતા તેમાં ફેમિલી સાથે નહી પણ ફ્રેન્ડ સાથે ગયેલો હતો, અને એક બીજી પહેલા બહુ સમય પહેલા ગયેલા હતો થ્રી ઇડિયટ્સ મુવી હતી તે ફેમિલી લોકો સાથે ગયો તો તે ઘણી સારી મૂવી કોમેડી પ્લસ આપણે એમાંથી ઘણું બધું શીખવાનું મલ્યે. થ્રી ઈડિયટ્સ મૂવી એવી મુવી છે કે જેના પરથી નાનાથી લઈને મોટાને બધાને શીખવાનું મલે છે, જેમ કે કોઈ વિદ્યાર્થી હોય તે વિદ્યાર્થીને શીખવા મળે છે કે આપણે આપણું ભણવાનું ચાલું રાખવું જોઈએ અને ભણવા પર એ-એ ખાલી ભણવાનું ને રટ્ટા મારવાનું નહીં પણ ભણવા પથી આપણને હું શીખવા મળ્યું તે પ્રમાણે આપણે ભણવું જોઈએ, જે જેમાં એ મૂવીમા બતાઈ આવ્યું છે કે એક જે મેન કેરેક્ટર હોય છે તે પોતાને ભણવાનું પર યા પોતાનું યાદ રાખે છે અને ભણવા પર જે ટોપર આવે છે અહ પ્રોફેસર દ્વારા તે નથી કરતો અને જાતે જે એ એના મગજમાં સ સેવ રહે છે તે યાદ રાખે છે, જેથી કરીને એ પહેલા નંબર પન આવે છે, અને આગળ જતા એ સારી એવી જિંદગી પણ જીવે છે અને એક મોટા વ્યક્તિ પ્રોફેસર તરીકે પ્રોફેસરે માત્ર જે વિદ્યાર્થી આવે તેમને ભણાવવા પૂરતું પણ નહી પણ એને બાળકને શું ગમે છે એના પર ધ્યાન રાખવું જોઈએ, એ મૂવીમાં એવું બતાવવામાં આવ્યું છે કે એક વ્યક્તિને એકના વિદ્યાર્થીને ફોટોગ્રાફીનો ખૂબ જ શોખ હોય પણ છે પણ એના પ્રિન્સિપલ ના પાડે છે કે તમારે ફોટોગ્રાફી કરવી હોય તો તમારે અહ આ કોલેજમાંથી રસ્ટ્રીકેટ થવું પડશે અને અહ પહેલા તમારે તમારો પિતાશ્રીની બધી સાઈન માંગીને એવું કરાવવું પડશે ને ત્યારે તમને મોકલવામાં આવશે, એટલે શિક્ષક તરીકે પણ એમાં ઘણી બધી વસ્તુ શીખવાની છે, અને એક વિદ્યાર્થી તરીકે પણ ઘણી બધી વસ્તુ શીખવાની છે, એ મૂવી ઉપરથી અમને ઘણું બધું શીખવાનું મલ્યું હતું, અને તેમાં ઘણા બધા એવા કોમેડી સીન પર છે અને તેમાં અમને મજા પણ વધારે આવી હતી.
હા તમારી વાત એકદમ સાચી છે, અને એમ જોવા જઈએ તો અમે પણ એક વખત એવી મૂવી જોવા ગયા હતા અને તે મેં પહેલી વાર જ ગયો હતો, એ મૂવી નું નામ હતું એવેન્જર એન્ડ ગેમ અને મને એ મૂવી વિશે ઘણું બધું ખબર હતું અને એ માર્વલ ની એક મુવી છે, તેમાં અમે બરા જ માર્વલ ને હતા, અને આખરે મે એ મુવી જોવા ગયો એને પહેલા-પહેલા તો જરાક આમ સ્ટોરી વિશે જણાવાયું પરંતુ જ્યારથી એ યુદ્ધ એટલે કે જે ફાઈટ થાય છે તે ચાલુ થઈ ત્યારે જો અમને મજા આવી, અને એક ટાઈમ પર એવું લાગ્યું હતું કે આપણે હારી જ જવાના છે એટલે કે પૃથ્વીનો નાશ થઈ જ જવાનો છે પરંતું જયારે ઠોર ની જે એન્ટ્રી પડે છે તે જોઈને તો એકદમ રૂવાટા ઉભા થઈ જાય છે, અને આખા ટોકીઝમાં બધા જ ઉભા થઈ ગયા હતા. બધા જ ચીરાવા લાગેલા હતા, અને ખુબ જ મજા આવી હતી. એ એ એક્સપિરિયન્સ જે મારો થયો એ પહેલો જે એક્સપિરયન્સ છે તેવો એક્સપિરીયન્સ બીજી વાર થયું જ નથી, એટલી ખુશી થઈ હતી એ મૂવી જોઈને મને, ખુબ જ આનંદ થયો હતો, અને એ મુવી વિશે ઘણું બધું અમને શીખવા પણ મળ્યું હતું, અને આજે અમે એ મૂવી ફ્લેમ લોકો સાથે જોવા ગયા હતા એટલે અમને ખૂબ જ મજા આવી હતી. અને હમણાં હાલમાં તો શું છે ને જે એક સીરીઝ આવી છે વન પીસ કરીને તે અમે જોઈ રહ્યો છું, અને તે એને ખુબ જ મજા આવે છે એ મૂવી જોવામાં, અને એ મુવીમાં એવું બતાવવામાં આવ્યું છે કે એક જગ્યાએ જે આમ ચોર એ જે મેન ચોર હોય તેમણે સોનું એ સંતાડેલું હોય છે. તે સોનું શોધવા માટે એમનો જે એક એમ છોકરો હોય છે તે જાય છે, અને ધીરે-ધીરે કરીને એમ દરિયામાં સફર કરે છે, ઘણા-ઘણા ટાપુની મુલાકાત લે છે, ત્યાં જે માણસો હોય છે, જે રાક્ષસો હોય છે તેમની સાથે લડાઈ કરે છે, અને એમના પર વિજય મેળવે છે. અને વન પીસ ની પોતાની જર્ની જે તે સ્ટાર્ટ કરે છે, કેવી રીતે એ લોકો જીવન જીવે છે, પછી બરાટિયામાં એ લોકો જે બરાટિયા નામનું હોય ત્યાં એ લોકોને એક સેફ પણ મળે છે, જે એમનું ખાવાનું બનાઈ આપે છે, અને એક વરુ નામનું એમ વરુ જેવ ટાઈપ એક નાનું ઢીંગલું જેવું પણ મળે છે જે મોટું થાય છે છે અને એ ડોક્ટર તરીકે એ લોકોની જે બોટ હોય તેના પર સેવા કરશે, એમ ઘણું બધું અમને શીખવા મળ્યું છે. તમારે શું છે, તમે એવું કોઈ કાર્ટૂન કે એવું કોઈ એનિમેટેડ મુવી જોઈ છે?
એનીમેઈટ મુવીમાં તમે જણાવ્યું કે પ્ર મારે પણ હવે એક મહાભારત સિરીઝ જે હતી તમને તો ખબર જ છે મહાભારત એ આપણે પુરાણોનું એટલું ખતરનાક યુદ્ધ થયું હતું, તેનું એનિમેટેડ વર્ઝન મે જોયું હતું, તેમાં પણ મને જોવાની ખૂબ-ખૂબ મજા આવી હતી. અને તેમાં ઘણું બધું મને શીખવાનું મલ્યું હતું. તેમાં કોઈ નાનું બાળક પણ જો મહાભારત જોવા માંગે સે તો તે ધ્યાનથી શીખી શકે છે, અને પોતાનામાં નવા-નવા ગુણો રાખી શકે સે, જેથી કરીને તેને ઘણું બધું શીખવાનું મલે છે. તેમાં પણ ખાસ એવું મેં માનું ચાહું ક કૃષ્ણનું કેરેક્ટર ખુબ જ ઘણું સારું હતું. તેમાં કૃષ્ણ ભગવાન આપણને ઘણું બધું સારું શીખાવે છે, અને સારા-સારા સ શ્લોકો નું પાઠ કરીને બતાવે છે. જેથી કરીને આપણે તે જીવનમાં ઉતારવું જોઈએ, અને તેનાથી આપણું જીવનમાં સારી એવી પ્રગતિ થાય છે, અને આપણું જીવન સારું બને છે. એવી ઘણી બધી મૂવી મેં આજકાલ જોઈ છે. ને હવડે હાલમાં તો હું એવી ખાસ એવી કોઈ મૂવી જોત તો નથી અને હવે ફ્યુચરમાં મારી એક માર્વલની નવી મુૂવી આવવાની છે સ્પાયડેમાં તે જોવા જવાની મારી ઈચ્છા છે તમારો એના વિશે શું વિચાર છે.
એટ સ્પાઈડરમેન તો મેં ઘણી બધી મૂવી જોઈ છે અને મને ગમે પણ છે અને હાલમાં તો એ મૂવી નામ મને યાદ નથી પરંતુ સ્પાઈડરમેનની જે એક મૂવી આવતી હતી તેમાં ત્રણ સ્પાઈડરમેન સાથે હતા અને મને જ્યાં સુધી યાદ છે એ સ્પાઈડરમેન જો એ લડત જેલો એ જે લડાઈ થતી હતી તે જીતવા માટે એમની પર એક ઓપ્શન એ હતું કે એમને આખી દુનિયા જે સ્પાઈડામેન તરીકે વળખે છે તે ભોલી જશે અને એવું કઈ હતું એ અમે જોવા ગયેલા હતા અને મને યાદ છે ત હમણાં જે સ્પાઈડામેન અમે જે મવી જોવાના હતા તેમાં એજ બતાવવામાં આવ્યું છે કે બધા એમને ભૂલી ગયા. સ્ને પણ સ્પાઈડરમેનને બધું યાદ છે એમને શું શું કર્યું કેમ જીતે અને એ જેમના ફ્રેન્ડ છે તે લોકો પણ ભૂલી ગયા હતા અને કે એ સ્પાઈડરમેન યાદ છે એના પર આવી શક્તિ છે એ બધું ભૂલી ગયા હતા અને એના પર જે શક્તિ હતી તે પણ ધીરે ધીરે જવા લાગી. એટલે કે એના જે વેબટર હતા જે એ બનાવટો હતો તેની જગ્યા પર એ શરીર માંથી નીકળતા આવ્યા છે એ બધું જો એ બધું છે મેં ટ્રેલરમાં પણ જોયું છે એનું જે ટલર આવ્યું યુટ્યુબ પર અને મને પણ ગમે છે એ મુવી અને એવી ઘણી બધી મુવી હોય છે જે આપ ઘણું બધું શીખ છે જેમ કે મવીચ્ે કોઈ પણ મવી સ્ટારિક થાય તો આપણને ધૂમ રપાન વિશે અને જે પર્યાવરણ બજાવવા વિશે પ્લાસ્ટિક નું પ્રોદુશન ઓછું કરવુંશે અને ઘણું બધું માર્ગદર્શન આપે છે અને આપડે જો આમ મુવી જોવે જઈએ તો આપણું જે ટેન્શન હોય છે. થકે અને કોઈ વાર તો આપણે ફેમિલી સાથે મવી જોઈએ તો એટલો રસ આવી જાય છે મવીમાં કે ખુબ જ આનંદ આવે છે ખુબ જ મજા કરીએીએ અને પોપકોર્ન એમ ખાતા ખાતા અને જમતા જમતા પણ મુવી જોવાની કોઈ અલગ જ મજા આવે તેમાં ખાસ કરીને ફ્રેન લોકો સાથે મવી જોવાનું અલગ જ એક્સપિરિયન્સ હોય છે તમારે શું કેવું આ બી બાબત ઉપર
હા તમે સાચું જ કહ્યું કે ફેમ ફેમિલી સાથે જોવાની મજા આવે છે પણ મિત્રો સાથે જો મૂવી જોવા આવે તેની વધારે જ મજા આવે છે કેમકે તે મવી જોએ તો તેમાં આપણે ખુલીને હસી શકીએ છીએ એકબીજા સાથે મવીની વાતો કરી શકીએ છેએ અનેવી જો આપણે પૂરી જે જોઈ ગયા પછી તેની પણ આપણે પછીથી પણ વાતો કરી શકીએ છીએ કે આ મુવી મેમાં આવી થયું હશે અને એ યાદો સાંભળીને આપણને કેટલી મજા આવે અને એવી મૂવી મિત્રો સાથે જોવાની ખૂબ જ મજા આવે છે કે જેમાં કોમેડી હોય અને તેમાં એક્શન વધારે હોય કારણ કે એ મવી આપણને યાદ પણ વધારે રહે છે અને મિત્રો સાથે જોવાની મજા પણ વધારે આવે છે બીજું હું કહું તો મવીમાં તો ઘણી બધી એવી મવી જેમકે હું સાઉથની પણ ઘણી વધારે મૂવી જોઉં છું અને તે મૂવી પણ માને ઘણું બધું શીખવાનું હોય છે એટલે હું તો મૂવીમાં ખૂબ જ રસ ધરાવું છું અને નવી નવી મૂવી જોવાની મને ખૂબ જ ઈચ્છા થાય છે.
હા મને પણ એવું લાગે છે અને તમે જે મવી વિશે કીધું થ્રી ઈડિયટ્સ ને બે ત્રણ મવી વિશે કીધું એ પણ હું આગળ જતા જોઈશ અને હું પણ એના પછ કઈ શીખું એવું આશા રાખું છું અને મેં પણ તમને મવી શીી તમે પણ તમારા જીવનમાં જો એવી હું આશા રાખું છું તમને મારી સાથે વાત કરીને કેવું લાગ્યું.
અમને તમારી સાથે વાત કરવાની ખુબ જ મજા આવી અને નવી નવી મુવી વિશે જાણવા મળ્યું અને મવી ના ત જણાવ ખુબ જ શીખવાણ મળ્યું અને નવું નવું મવી જોવાની પણ ઈચ્છા થઈ છે એટલે હું નવી મુવી જોઈ તેમાંથી નવું નવું શીખીશ.
હા ચાલો મળએ.